હલો કેવું મજામાં-
બસ બીજામાં તમે કહો છો-
બસ મજામાં-
શું ચાલે શાંતિ ચાલેસ કેમનું જમી લીધું-
હા જમીન લે તું-
હમ શું જમ્યા-
ધાળભશક-
બરોબર કોને બનાવ્યું તું-
મેઝ બનાાય હતી-
બરોબર-
મમ્મી હોય તો મમ્મી બનાવે બાકી મેં બનાવ્યું તું-
બરોબર જીવનમાં મા બહુ મહત્વની જ નહી પણ-
હા એ તો છે જ ને
હમ્મ હવે આમ તો કેવાય કે બાળકનો પહેલો શબ્દ પણ ઘણી વાર માં જ હોય છે જો કારણ કે જન્મથી જ બાળકના સૌથી પહેલા માનવ પ્રેમ અને સ્પર્શ મળે છે બરોબર છે
હા મા માત્ર જનમ આપનારી નહી પરંતુ બાળકની પ્ર શિક્ષિકા પણ છે તે બાળકને ચાલતા બોલતા સારા સંસ્કાર અને જીવન જીવવાની રીતી સી શીખવાડે છે
વાત સાચી છે કેહેવાય ને કે ડોક્ટર પણ તમે જોજો કે જયારે પણ કોઈ બાળકનો નવા બાળકનો જન્મ થાય ને તો ડોક્ટર પણ પહેલા સૌથી પહેલા તેનું બાળક તેની માતા જોડે જ લઈ જશે
હમ્મ
પછી બીજા બધા ના આપશે કેમ કે એ એને ડોક્ટરને પણ ખબર છે કે એ બાળક માતા નો સ્પર્શ સૌથી પહેલા કરે છે ને તો એ જલ્દી ઓળખતી થશે માતા ને
હમ્મ એ વાત સાચી છે
કહેવાય કે આમ કે કે બાળક ના વ્યક્તિ વ્યમાં માનો સૌથી મોટો ફાળો હોય એમ કે જે શીખવાડે જલ્દી છોકરો શીખ કેમ બાળક કોઈ બી બાળક જેવું વાતાવરણ ઘરે જુવે છે ને એ જ તેના જીવનમાં પછી ઉતારે
હા સાચી વાત છે માતા પોતાના સંતાન માટે કેટલા ત્યાગ કરે છે ઘણી વાર પોતાની ઈચ્છાઓ ભૂલીને બાળક નો સપનાઓને પૂરા કરવામાં લાગી જાય છે જેમ કે બા બાળકને અત્યારે એને ફોન જોઈતો હોય તો મમ્મી એના ફોન માટે કેટલી એની પાસે મહેનત કરે છે ને રાત દિવસ એક કરીને એના ફોન માટે પૈસા ભેગા કરે છે તેજ રીતે બાળકના સપના પૂરા કરે છે
સાચી વાત છે એ આમ કહેવાય કે કોઈ બાળક બીમાર હોય ત્યારે એનીમાં આખી રાત કેવી જાગે છે પણ પોતાની તબિયત ખરાબ હોય ને તો પરિવારની ચિંતા પણ પાછી એ પેલી જ કરે પોતે ભલે બીમાર રહી તો પણ પરિવારની ચિંતા એમે પેલા થાય કે મારા છોકરાઓ શું ખાશે મારા ઘર વાળો શું ખાશે આવી ચિંતા એક માનસોથી વધારે હોય છે
સાચી વાત છે આપણે ઘણી વાર માતા ના આ પ્રેમને સામાન્ય માની લઈએ છે પરંતુ જયારે આપણે ઘરથી દૂર જઈએ છીએ ત્યારે માની કિંમત સમજાય છે જેમ કે અત્યારે હું બોલીને પોતે કે મેં જમવાનું બનાવ્યું અત્યારે આ જગ્યાએ ઓ મારી મમ્મી મારી જોડે હોય તો હું ગમે તેટલી થાકેલી હોઉ ઓફિસ થી આવેલી હો તો મને તૈયાર જમવાનું મળે અત્યારે મારે જાતે આઈને જાતે બનાને ખાવું પડે છે
બરોબર છે સાચી વાત છે તમારી આમ કહેવાય કે બિલકુલ માના હાથનું ભોજન તેની મમતા અને તેની સલાહ બધું આપણને આમ એક ટાઈમે યાદ આવે કે હારુ ના મમ્મી કહેતી તી આમ નાના હતા તારેક કે ભણશો, સારા એવું ભણશો તો સારી એવી જોબ મળશે. પછી જેવું તમારું વર્તન હશે એવું જ તમારો બિહેવિયર બનશે. આમ તમારો ભાઈબંધો જોડે બિહેવિયર કેવો રાખવું બધું આપણને બધા જોડે કેવી રીતે મળવું મોટાના પગે લાગો આ બધું આપણને મમ્મી પેલા શીખવાડતી અત બહુ યાદ આવે આપણને એમ.
હમ્મ, સાચી વાત છે. અને કહેવાય છે ને કે ભગવાન દરેક જગ્યા એ પોહોંચી શકતા નથી. તેથી તે એને માતા બનાયલ છે.
ના સાચી વાત છેન હું તો એ આમ કવ કે ભાઈ જો એમ આમ કેવાય કાક આ વાત ખૂબ જ આમ અર્થસભર છે. માતા નો પ્રેમ પહેલા તો કેવો હોય એકદમ નિઃસ્વાર્થ હોય. તે બદલામાં જોજે કે તમે એ માતા એનું એક ટાઈમે આખું જીવે જીવ આપી દે શે. પણ કોઈ તો એની સા મે એનો સ્વાર્થ કશો ની હોય કે મારા છોકરા જોડે થી આ જોઈએ છે.
હમ્મ. આજ આજના સમયમાં ઘણા લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે માતા પિતા તાને સમય આપી શકતા નથી. જેમ કે આપણે ઓફિસ જઈએ કે આપણે નોકરી પર જ કે ધંધા પર જઈએ ગમે તે તો સવારે આપડે નીકળી જઈ ધારો કે સવારે સાત વાગે જે આઠ વાગે જે ચા નાસ્તો કરીને આપડે સવારે નીકળી જઈ સાજે આઠ વાગ્યા સાત વાગ્યા આપડે જોડે બેસી ને જમે બસ એટલું જ. પછી આપડે બહાર જઈ ને ભાઈબંધો સાથે મિત્રો સાથે આપડે ટાઈમ સ્પેન્ડ કરે પણ માતા પિતા ને આપડે યાદ જ નથી કરતા.
ના ના સાચી વાત છે તમારી અને પાછો સમય પણ એવો આપવો કે પ્રેમ વ્યક્ત કરવાની એક મોટી રીત છે જો પેલા તો દરરોજ થોડો સમય તેમની સાથે આપડે વાત કરી જોઈએ. આપણો દુઃખ સુખ શું છે ભાઈ જીવ આપોખો દિવસ આપણો કેવો ગયો, શું થયુ શું નહિ, આપડે એમની સામે બધું આ બધું આમ કહેવાય કે એમની સામે વ્યક્ત કરીશું તો એ આપણને એમાંથી બી કઈક સારું આપ આપણને શીખવાડશે કે ના જો ત્યા આ વસ્તુ આવી કરી એની જગ્યાએ આવું કરી શક કાય. એ માતા એક એવી વસ્તુ છે કે જે કોઈ દિવસ એવું નહી વિચારે કે મારું બાળક આ જગ્યાએ પાછું પડે, મારું બાળક અહી આમ ના થાય ભલે એક ટાઈમ એમ કેવાય ને કે અત્યારે આપડે પેલો આપડે જોયું તું બરોબર આપડે પેલા એક બોટ આખી હો હોડી આખી પડી ગઈ તિ આડી ત્યારે એક માતા એ નદી માં માતા પોતાના બાળકને લીપટી નાખ બેસી રહી તી તમને ખ્યાલ હોય તો. એ મરી ગઈ એનું બાળક પણ મરી ગયું પણ એના હાથમાંથી બાળક છૂટ્યું નતું એ ટાઈમે.
હા.
તો વિચારો એક માતા પોતાનો જીવ આપી દે પોતાના બાળકને બચાવવા માટે તે માતા કેટલી મહાન કેહેવાય.
હમ્મ. સાચું ઘણી માતાઓ પોતાનું આખું જીવન પરિવાર માટે સમર્પ પિત કરી દે છે.
ના ના સાચી વાત છે તમારી. અને હું તો એમ કહુ ઓછામાં ઓછું તમને માન સન્માન પ્રેમને આદર તો આપડે એમને આપ આપવો જ જોઈએ કે જે એના હકદાર છે આપણી પાછળ આટલા બધી મહેનત કરે. તો એમને એટલીસ્ટ આપડે એટલું તો આપવું જોઈએ કે ભાઈ ચલો ના મારી માતાએ મારી માટે આટલું તો કર્યું છે, જે કોઈ ના કરી શકે બીજું.
હા, સાચી વાત છે માત્ર માતૃદિન પર જ નહીં પરંતુ વરષના દરેક દિવસે માતાનું આભાર માનવો જોઈએ. જેમ કે આપડે મધર્સ ડે હોય ત્યારે ખબર છે બધાં મમ્મી જોડે ફોટ ટો મૂકે, વિડીયો બનાઈને મૂકે એવું એક દિવસ નઈ દરરોજ તમે થોડું-થોડું તમારી માતાને થોડો-થોડો પ્રેમ, સન્માન, આદર આપતા રહો. તો એમને બી સારું લાગે.
તમને બધા કહેતાં નથી કે કોઈ બી સંતાન સફળ બને છે. ત્યારે માતાની આંખોમાં ખુશી ના જ આંસુ હોય કાયમ ખાતે. અને તે સફળતા પાછળ મોટાભાગે માતાની મહેનત અને પ્રાર્થનાઓ છુપાયેલી હોય છે.
હમ્મ, સાચી વાત છે માને ખુશ રાખવાની સૌથી સરળ રીત શું હોય શકે?
માતાને ખુશ રાખવાની આમ કહીએ તો સૌથી સરળ રીત તો એને ખાલી શું જોઈએ છોકરા જોડેથી? કે ભઈ તું એને ખુશ આમ તું એમને ટાઈમ આપું. એમની સાથે હળીમળીને સાહ હસી હસીને વાતો કરું. પછી બીજું તો શું હોય કે ભાઈ આપડે ચલો મમ્મી છે. તો મમ્મીને કંઈક આમ બહાર ફરવા લઈ જઈએ, મમ્મી અત્યારે પપ્પા બીઝી હોય તો આપણે મમ્મીને કંઈક કામમાં મદદ કરીએ, આપણેે આવી રીતે નાની નાનું કામ કરીને પણ એને આમ થોડાક ફ્રી રાખીને થોડાક એમની લાઈફમાં એમને કઈક સારું એવું કરી શકી એવું આપડે પ્રયત્ન કરવો જોઈએ કે ના મારી મમ્મીનામાં કઈ સ્કીલ છે. કે એને કશુંક આવડે છે કે જેનાથી એ પોતાની જાતને ઊભી કરી હકે ઈન્ડિપેન્ડેન્ટ. ડિપેન્ડન્ટની જગ્યા ઈન્ડિપેન્ડન્ટ બની શકે એ વ્યક્તિ એવું કઈક કરી શકાય. તે જેમાં એને પણ ખુશી મળે.
સાચી વાત છે, જયારે સંતાન સફળ બને છે ત્યારે માની આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે. માતા આપને માત્ર જીવનનું નઈ જીવન જીવવાનું નહીં શીખવતી. પણ મુશ્કેલી સમયમાં હિંમત પણ આપે છે.
ના, સાચી વાત છે. અને હું તો એક જ કહીશ કે મારા તરફથી એક સુંદર સંદેશ મા માટે હોય ને તો માતાએ માતા સબંધ નથી, પરંતુ આખું જીવન છે. જેની પાસે માં છે તે સાચા અર્થમાં જ સૌથી ધનિક છે ગમે તેટલી રૂ પિયો હશે પણ જો એની પાસે માનો પ્રેમ નઈ હોય ને તો એને કશું આમ કેવાય ને કે એક ટાઈમ બધું છોડીને એન જોડથી જતી રહેશે પણ એ માં હશે ને માં કોઈ જે ભલે રૂપી ધનિકમાંથી ગરીબ બની જાય દેવાનો દાસ થઈ જાય. કોઈ દિવસ એની માં એને છોડી નઈ જાય.
સાચી વાત છે. ચલો આપણે એક સંકલ્પ કરીએ કે રોજ ઓછામાં ઓછું થોડું મિનિટ માતા સાથે પ્રેમથી વાત કરીશું.
ના ના સાચી વાત છે કરવી જ જોઈએ અને તમે ઘણીક વાર જોજો. આમ ધારો કે કોઈ માં હશે ને અને એનો છોકરો આમ આપડે ભગવાન ના કરે કોઈની જોડે એવું થાય પણ જો એનો છોકરો ખોળખાપણ હશે એનામ કશી કે પછી આમ ગાંડિયા પ્રકારનો હશેને તો પણ એ આમ એક ટાઈમમાં એ જો એક ટાઈમ આ એની જગ્યા એની માં હોય ને તો કદાચ છોકરો માં ને છોડી જશે. પણ જો એ ગાડયો છે ને, તો બી માં એને નઈ છોળે, એને એટલો. પ્રેમલ છે, જે આમ બધાં પણ જે બધી માતાઓ પોતાના, સ આમ સારા બાળકને પ્રેમ આપે, આમ અ તંદુરસ્ત બાળકને પ્રેમ આપતી હોય ને, એનો પ્રેમ એટલો જ હશે એ બાળક પ્રત્યે. પછી ભલે એ થોળોક મગજ થી અસ્થિર હોય કે કોઈ એનામ કશુંક પ્રોબ્લેમ હોય, ખોડખાંપણ, તો પણ પ્રેમ તો એને એટલો જ આપશે.
સાચી વાત એ. એટલે જ કંઈક છે કે, દુનયાનો સૌથી નિસ્વાર્થ પ્રેમ, જો કોઈ જ હોય તો માં નો જ છે.
ના, ના, સાચી વાત છે તમારી, એકદમ. સારું, તો ચલો, માં વિશે તો જેટલી વાત કરી, એટલી ઓછી પડશે.
આભાર.
આભાર.